હા હલો સંજય ભાઈ?
હા હું કરે?
કઈની આ રસોઈ બનાવાની તૈયારી કરીએ.
તો અમાયી સાઇટ ત વરસાદ પડે તમારી સાઈટ વરહાત પડે કે ની?
ની અહિયાં વરસાદ જ ની મળે બહું ઓછો.
હલો વરસાદ, રેલ આવી ગેય આપડા શહેમાતે.
હં એજ ને રેલ આવી ગેય, ને અહીંયા તો કઇ ની મલે. એ એક વાર પેલી વાર પયડો તે દિવસ ના બે કલાક પડ્યો પછી અ કાલે પરમ દિવસે રાત્રે પડેલો, અને કાલે રાત્રે થોડોક નવ વાગે જરાક આવ્યો પછી તો નહીં આવ્યો બધું સુખું જ છે કશે પાણી ની મળે.
હંઅંઅંઅં આતો આતો બિલ્લી મોરા માત પેલો પુલ પહેત તનુ ને ઘેર જાય ને.
હંહ.
તા ત
રસ્તો બંધ હે ને હા હા તે મેં જોયું ફોનમાં જોયા કરું. મે કરું બરાબર તે વલસાડના આખું ડૂબી જેવું ગયું બહુ વરસાદ બો જોયો. તો મારા ઘરથી ફોન આવ્યા કરે તે કેયા કરે બધે બોઉ વરસાદ.
ા એ બાજુ પેલા બધા નવ વલહાળ વાળા નોકરીવાળા તે ની આવા હે દિવસે.
હં હ તે બો વરસાદ બધ્ધે પાણી ભરાઈ ગેલા. ઓ આય આયવો ની આયવો એટલે બધું જળબ્બાકાર જ કલાયખું.
હા બધું પાણી ભરાય ને પછી સમુદર માં બધું નીકળી ગયું એ કઈ કામ નું ની મળે.
હં હેંને.
હા.
પડયો ની પયડો હામટો જ આવી ગીયો. કેટલા દિવસનો ની પડતો હતો, ત સર રમ્યા કરે.
રમ્યા કરે કે?
હમ, થોડા રમ્યા કરે બરાબર.
હા, મજા આવતી સે ને?
સરાને તો બો મજા આવે.
હા.
અમારે તો જવાદેવોની આજે ઓ ક સ્કૂલમાંગેલી સવારની દસ વાગે ની ગેલી આઠ વાગે આવી.
રવીવારે હો?
રઇવાર આજે વર્ક હતું એ બધું કામ હતું, હોડવાનું હતું‌. હતું બધું તે યુઝ બધા બાળકોને જે કા કમી કરેલીને નામ તેન પાંચ પાછા બધાન શોધીને પાછા નામ ચઢાવ્યા એટલે સરકારે એવો નિયમ લાવેલા કે ચ શું કેવી છઠી અ ચૌદ વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાનું ગમ્મે તાથી હોધીને લાવોને અને મુકો શાળામાં એમ કેય હમ જે અવે અયે બારીવાસી તેવાને હ હ. હ આદિવાસી તો એવા કે જાક કરે કોઈ છઠ્ઠા હુધીન, કોઈ ત્રીજા હુધીન એવું જ ને અયે તો એટલે હવે હ એટલે છે ને એટલા માટે જે અ શું કેય જે છોડીને ગેલા જે ચૌદ વર્ષ પૂરા નહી થયા એ બધાને પાછા શોધીને દાખલ કરવાના બધા એડમિશ
બઘાંને આપવાનો માંગતા હોય તેને
તો તે તો છે અરે શિક્ષકો ઘરે જાય તો કે અમે નહી ભણવાના એમ કે નહી આવવાના એમ એ તો શું કરવાનું પર ઉપર તો સમજે જ નઈ તે તો બધાના જે આ આગળ ડોક્યુમેન્ટ એ લોકો જયારે એડમિશન લીધેલુ હશે ને ત્યારે બધાને ડોક્યુમેન્ટ આપેલા હશે એ બધી કેટલીઓ જૂની જૂની ફાઈલો ખોલી અન પછી અમે હા આઠ, દસ શિક્ષકો બધાં ભેગા થઈને કર્યું. દસ વાગેના લાગેલા તે પાંચ વાગ્યા એકઝેટ પાંચ વાગે ઘરે આવી.
તે પાહા તેઓને હમજાવા પડે ને?
હા, હવે એતો અહીયા ઓનલાઈન તો અમે બતાય દીધા હવે પછી શો શોધી ને એ લોકોના બધા ડોક્યુમેન્ટ શોધવા પડશે ને લોકોને કેવા પડેને બોલાવા પડે. પણ આવે જ નઈ એ તો એ એમની આવ્યા એટલે ક્યાંથી આવવાના આવવાના જ નહી ને નીજ આવે પણ અવે બટાવા પડે હું કરહે ખબરની એટેલો આધાર કાર્ડ નંબર જુએ. બેંક ડિટેલ જોવેને એવું બધું એટલે બધું બહુ મગજ મારી વાળું કામ ને આ બાજના સંજયભાઈ હમજે નય જે આપડે કહીએ તે
હે
હમજે નય આ આદિવાસી તો હું ની હમજે હારા.
હ તેઓ તો અમે બહ હસીરીયા કાલે તો અમે શું કલું કાલે છે ને સાહેબની હતા પ્રિન્સિપલ સર એટલે અમે બધાં ગમે ગમે તેમ માળી મચેડીને બધુ લખીયાવેલા પણ તો એમે થાય કે આ લોકો તો ગમે એમ કર્યું એમ એટલે આજે પાછા બોલાવ્યા
હા.
ને આજે બધું સોઢે કાલે બધું લખતા લખતા કે પેલા કેય આના આટલા વર્ષ થયા છે તો એમ કે પરણી ગયેલો હે એની મલે એમ કેય. પેલા એકાદને છોકરા થઈ ગયેલી હોય એમ કને હસવા લાગે. તમે કહેશો તેને કાંથી હોધીને લાવવાના તેને કા સ્કૂલમાં બેસાડવાના એમ કે અને ત્યાં નિયમ ગાળ છ થી ચૌદ વર્ષ બધા ફરજિયાત શિ જીરો ટકા નીરક્ષરતા લાવવાનુ ભારતમાં.
હા.
એમિશન પર એટલે
હા.
આગેલા બરાબર.
તો, મારું એડમિશન કરાવા પડે.
તમે પણ તમે તો દસ સુધી ભણેલા ને?
આઠવાડી ગેલો ગેલા, આઠવાડડી જ ગેલો ભાઈ ક ગેલો.
આઠ સુધીન તો
હ નાલા હા નપાસ થેલા નાલા હાથે કોણ ગેલો જ ની.
એ આઠજ કે?
હા.
હમ હમ હા.
નપાસ નપાસ કરતા નને કે હમ. ઓડર પાછું નપાસો નહી કરવાનું એટલા બધા નાટક.
હા.
ના પાસ નહી કરવાનું ભાવ રિઝલ્ટ બધા ને બનાવવાનું.
હા.
એક તો બાહુ આપણને બીજી કોઈ, બનો નહી મેં એક એકલી છોટી આંઠ માં એટલે મને કંટાળો આવે.
હ હા.
અ માજ હોતી મેં એકલી તો મને બોલાવેલી સાહેબે. હમ. કેમ કે આ બાસ સાહેબને ખબર પડી તો ઉશિયાર બેન મીલે બાહુ આ ઉશિયાર હોય તો હરે સા જેમ ભ બહ તકલીફ પડે છે, મોટી મોટી જ તારી જ આપી દે મેં મેં તો કોઈ સર મે કોઈ શાળામાં મેં તો જબ બી નહી કરેલી. કે મારો કોઈ એક્સપિરિયન્સ નહીં મળે મને એમ કેમ તો બધું આ ખબર તો આપ પણ ખબર તો પડી જાય કેને સંજયભાઈન. દહું કર
હા.
અમળ બોંધ થોડી રખ કે ને બધા બીજા બધા જૂના, એ પ જરા આવ વવરેે વવરેે એટલા ધીરાજીજુ નાટી તો હ. કામ નહીં કરવા માંગે ને આપણ તો એવું ગમે નહી.
હા.
ફટફટ પટાાવી કાઢએ એમ થાય આપણને, તો બધું ખબર પડી જાય. ખબર પડી જઈ કે ન હું કે તો સાહેબને ખબર કે બે ને બધી ખબર પડે જાયમ એટલે બધું મેન મેઈન કામ હો ફીરી.
હા.
હમ આવું થાય. બીજું તો કોઈ નઈ આપડે કરવા જ હો એમ થાય બીજું તો કોઈ નઈ સનાન રૂટે. આપણેને કામ કરવા હાથેું કહીવાંધો નને બ પણ રિસન ના લીધે મને પછી.
હા જેમ જેમ જલ્દી જલ્દી પટાઈીને ના હોવાનુંન થાય.
હમ દસ વાગે ખવડાયને ગીન પછી પાછ અઢી ભાઈ બે વાઈ ગા નહી પોણા બેઠીયા દો પોણા બે જોઠી ત્યાર પછી મ આવ્યા કોઈ દિવસ. ને કને મેં ક મેં, છોકરું ખવડ ને આવું મેં કીધું.
તમારે ઘમાં બિલાડુ ભરાય જાય.
અમા ઘરમાં.
હા.
અહીંયા કે?
હા.
એ કેમ કે બિલાડ ભઠો?
ખબર ને ટીડાસે બિલાડુ ધમાવા એ જોયું હતુંમે. જોતા બિલાલ, ભરાયેલું ભરાયેલું દાર.
ત ઉપર થી તો બંધ કરી આવેલા બરાબર બંધ કરલું તું.
હે? બિલાાડુ કાઢી તમ આ બલાડ ક એમ આઉ
બ
ફરખ માલુ ન હે ત એ બાછ ગાડજ ચડી ગું હો. હા.
હા મેં, મેં પોતે જોયેલું ને ઉપર બરાબર બંધ છે એમ.
એવુ કે?
હમ એકદમ ફિટકલું ઉપરથીટ, એ હા એ સ મ પડી પડી મને, એ પેલી આગળ બારી છે તે.
હા.
આગળ જે બારી છે ને, ત્યાંઠી આવે. હમ હ હમ ખબર પડી ગઈ મને, કટ એકસ ટ મારલા છે પણ એક બાજુ નહી મારેલા હા. એ અમે હર્શને કેમ કેમ કોને ભૂલી એક દિવસ મેં જોઈ લો કે જાય કાંઠી. એને પછાડ પછાડ ગેન મેં જોય લું બરાબર જે મેમે, આ લાકડા વાર કબાટ મોકલો છે, ને એ હ એ વિન્ડો બારી પાસે જાય.
એવું હા એટલે ત ક્યાં કરતો હતો.
હમ.
પે પટરાસ ના સારું એંગલ મરા આવી ને પણ પેલા ભ યાર તાર. સ ત કામ કટા કટા લેખાય.
હમ. સોર માસી ની જ હોય ને બિલાડી પણ?
મા મા તો પલાને તો મરી ગયું.
હો ન પ બજા ત તેઓ હ હ?
ડાકી આવ્યો.
અતારી હની, હવેની મળ બીજી?
બીજી ક્યાંઠવા તે તો મરી ગય ઉટું તે તો વાઈટ.
પટોણ બચા હટાને?
એને બા મરી ગેલાાગે ત્યા બધા આ એક કે જયું ઉઠું કેે.
હમ, ચાલ સારું પડડ્યું શાંતિ.
શાંતિ છે એની.
કે અહી, અમે છેટા ત્રણ બિલાડી બચતા રેહું. મ તો બહુ ભીખ લાગી, મે બહાર જ ન નીકલું.
તમા ગ્યારજ કે?
અહીંયા આય અહીંયા.
હા હા.
મે ને હું ન્યૂ તા પણ આવવા દેહુ આ કઈથી આયી પડ્યા.
હા તો નહી જાય એ તો.
બિલાડી ને તો કંઇ નહીં બિલાડીની બચ્ચાને મન બોવ બીક લાગે.
હ હા.
અમારા પોરિયાને પકડી લે ને એ કર મે કીધું સરન કે તું પકડટી બકડ તી ન.
હા.
રિસાન નની રે રિસાન હાથે એક માણ કમ્પલસરી જુએ એટલે બહુ કો સમજ ભ બહુ ટાઈમ જાય.
હા તો હરેશભાઈ શું કરે હતા.
હરેશ હાચવે.
હા છો કે કોઈ જગ્યા ચાલુ કરવા ન ક્યાત.
હા પણ નિ સેટ થ્યો ની સેટ થ્યો.
એ સાચવે છે.
હા હા.
એક વેનવાળું સેટ થતું તે હોની છે.
હમ.
હ અને રીશા ને એક દિવસ એમ ચાલ તપાસ કરી એવું પસે જામ એમ કરીને ગેલા. તે પેલી એક માસી અહી રાખતી છે છોકરાઓને કેટલા ટીચર ના છોકરાના રાખ્યા તેને પાકી ગયેલા તો તું તો બોવ રયલો.
હે
તે હ એક માસી રાખતી છે છોકરાને આપેલો પણ એટલે ની રે હારો એ બહુ રલો કે હે બધા મેરી બાકી બધા એ કીધું બોર અ છોકરો બોર અવલો બધા એમ કે માર તો જીવ બળી ગયો. તે ગાડી જઈ તો એને મા રહેલી ને આવ્યા કરું જો કે ન ગામમાં સ્કૂલ તો હમ જ નહી પડે કે
હા.
પછી કેટલો રડીને પછી અગિયાર વાગે લઈ ને આવેલી આઠ વાગે નીતી હું એવા ન ભરોહે કેમ પણ રાખે તેવું
ત એક છોકરી આવડે ક્યાં કરતી હર્ષ કર એક છોકરી
ની હા તેટ હ એ તો સ્કૂલની બાજુમાં છે એમ જ રમાડ તે તો હર્ષ જલીને આવે ત્યાર રમાડે એમ. એતો કાલે જોયઈ ત તો કાલે મને બતાવી એના લ આ છોકરીને મને કીધું એને હમ. તે હારા તેસ કેટ ઉડાટમાં હાર તો એમ મને બતાવી એને કાલે સ્કૂલમાં કામ કરવા આવેલ ઉઠી
હા.
પણ આ બાજના નય હમજે સંજયભાઈ. નહી કામ આવે નહી જાય તેવા એમ. હમજ પડી કેને કેવું આપણને કેવું થાય અત્યારે મને કેવું થાય એમ ક્યારે આવ્યા કરો એમ. કોઈ ઓળખા નય કોઈ નય કોઈ તો નીરે હારા નિનીરે.
હમ્મ નાંધ લાગે ન તે
એ બાજુ જ ગમે એ લોકો ને ને
હમ્મ હમ્મ ભોલો મધુરી કરવા પડે તો કઈની પની રહી મેં તને ગેરંટી આપું આવા માણો
હ ક એમાં સમજીને દેવાવે
ઓ એમાં હમજીન દેવા એટલે હ છઠ્ઠા ના ક્લાસમાં કેટલા પોયરા કેટલા થઈ ગયા એ બહુ છોકરા થઈ ગયા
બહા
છઠ્ઠામાં બસો છઠ્ઠામાં બસો આઠઠામાં પછી હ એકસો એસી તે સાતમા માં હમ્મ, હમ્મ, હમ્મ ગણ તો બસો બસસો ચાર હે
આજુ
એક એક ગામના ના ના એક ગામ ના ઉછવાણીયા ગામ ના એક ગામના
હે એટલે મોટું કામ કે
હમ્મ હ ને હજુ તો પછી ચાર વર્ગ શાળા જેવી તે આપડી આય અહ એક થી પાંચ જેવી ટ્રાયલ સંગીતાબેનો ની ચાલે ને એક થી પાંચ વાળી
હા
તેવીડ પાછી ચાર શાળા ચાર શાળા ગમના પાંચમી શાળા જેમાં એકથી આઠ